હેલો
હેલો કેમ છો
અરે એકદમ મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં છું તું કેમ છે હા બસ તારી બહુ યાદ આવતી હતી એટલે મને એમ થયું કે લાઈ ફોન કરું એક મસ્ત પ્લાન પણ વિચાર્યો છે મેં
અરે હા બહુ સરસ કેવાય હમ મારે તો તને એક વાત કરવાની હતી તો હું ભૂલાય જ ગઈ તું મને શું વાત કેતી ત તો કે તે દિવસે તે અધુરી જ વાત મેં ક દીધી
અરે હા તને ખબર છે આગ્રામાં દર વર્ષે ફેબ્રુઆરીમાં તાજ મહોત્સવ યોજાય છે તો આ વખતે મારો વિચાર છે કે આપડે બંને ક્યાં છે દસ દિવસ નો મોટો મેળો હોય છે ત્યાં તો મેં વિચાર્યું કે લાવતાને કોલ કરું અને આ બધી માહિતી તને કહી દઉં
અરે હા એતો મને ભૂલાય જ ગયું હતું આ અમે તો હે ને ઓલા વર્ષે પણ હે ને આગ્રા ગયા તા એ તો તને ખબર જ હશે ને
હા તો ત્યાં તમે શું
અરે અમે ઓલી વખતે ગયા હતાા ને તો કેવું થું અમે તો બધા ફેમિલી સા થે ગયા ત પરંતુ હેને અમે તો કાર લઈને ગયા હતા પછી તો મારા પપ્પા કાર લઈને થાકી ગયા. એટલે અમે હે ને અજમેન ના અમારી કાર પાર્ક કરી દીધી અને ત્યાંથીને અમે જયપુર જતા રહ્યા. અને જયપુર થીને પછી હે ને અમે આગ્રા જતા રહ્યા અને ત્યાં અમે ટ્રેન માં ગયા તા પણ બહુ મજા આવી એ સફર માં તો હેને પછી અમે રેલવે સ્ટન અ ઉતરી ગયા ને ત્યાંથીને તો અમે હને એક રિકષા કરીને હોટલે જ તરી્યા અને હોટલે પણ એટલી મસ્ત હતી ને કે બહ મસ્ત વ્યવસ્થા હતી ત્યાંની તો.
એવું. મેં તો ત્યાં એટલું બધું સાંભળ્યું છે, કે ત્યાં છે ને આખા ભારત. ના કલાકારો છે, હોય છે, અને પોતાની હાથ થી બનાવે. વસ્તુઓ જેમ કે કાશ્મીરી સાર પછી સહારનપુર નું લાગડા. નું નકશી કામ છે, પછી આગ્રા ન પ્રખ્યાત માર્બલ. અને ઈ બધું છે, ને ત્યાં ના રસોઈ કે ઘરનો સજાવટ હોય ને. પથ્થરો પણ ત્યાં હોય છે. તો ત્યાં ખરીદી કરવાવામાં પડી તે બેસ્ટ જગ્યા છે. અને તેનું વાતાવરણ તો બહ મસ્ત હોય છે, હું તો ક્યારેય ગઈ નથી. અને મારે જવું છે, એટલે મેં કીધું લાવ તો હું તને તો આ છે, આજ કેરે ઉત્સવ છે. તમે કીધું આપડે જઈએ એમ.
હા એ વાત તો તે બઉ સરસ કીધી. એની સાથે સાથે પણ તને ખબર છે, ત્યાં ખાવા પીવાનું તો બઉ મસ્ત જ હોય છે. અને ત્યાંની નવી નવી નવી વાનગીતો મને ચાખવાની તો બહ જ શોખ છે.
હા. તારો આ ફૂડી સ્વભાવને તો હું બરાબર ઓળખું જ છું હો. ત્યાં એક મો મોટું બઉ એક ફૂડ ફેસ્ટિવલ પણ હોય છે. ઉત્તર પ્રદેશની પરંપરાની વાનગીઓ અને મુઘલાઈ ફૂડ. અને આગ્રાના પ્રખ્યાત પેંડાની પણ અલગ અલગ વેરાયટીઓ ખાવા મળે છે. તો આપડેને તો મજા જ પડી જશે જો ત્યાં આપણેે જઈશું ને તો.
અરે આ આ સાંભળી સાંભળીને તો મને વરી પાછું પેલા ની બધી વાત. આવી ગઈ ને મોઢામાં પાણી આવી ગયું. પણ સાંજે તો હે ને ત્યાં કંટારો પણ નહી આવે. અને તે તો વાત પેંડાની કરી ને ત્યાં તો પેથા પણ એટલા મસ્ત મળે હે ને યાર કે તું વાત જ ના કરી શકાય.
અરે જરાય સાંજ પછી તો ત્યાં આની રણક થાય છે, ને જેમ કે. કીધું દરરોજ સાંજે છે, ને ત્યાં ક્લાસિકલ મ્યુઝિયમ પછી કવાલી પણ પ્રખ્યાત ત્યાં હોય છે, ગજલ અને અલગ અલગ રાજ્ય રાજ ના લોકમૃત્ય પણ ત્યાં લાઈવ પ્રોગ્રામમાં થાય છે. તો આપણને ત્યાં તો આ બધું. બધા એ રાજ્યનું પ્રખ્યાત હોય તો આપણને તો બહુ મજા જ પડી જશે. તો તાજમહેલની નજીક જ આ બધું જોવાનો અનુભવ જ કઈક તયાર અલગ જ હોય છે, ને.
હા તારી પ્લાન તો ખરેખર અજભૂત છે. પરંતુ હું તને એમ કેતી હતી કે આ જે વાત કરી હતી ને. બધું અસલી કે ક્લાસિકલ મ્યુઝિક ને કવાલીન ગજ એ તો અમે આવતા વર્ષે ગયા તા ને ત્યારે પણ અમે ત્યાં ગયા ત બહુ મજા આઈ તી. પરંતુ હને ફેબ્રુઆરીમાં ખાસ કરીનેને ત્યાંનું વાતાવરણ મસ્ત ઠંડુ હોય છે એટલે હેને ફરવાની બહ મજા આવે અમે તો ફેબ્રુઆરી માં જ ગયા તા અને એના પછી તો હે ને તું વાત જ ના કર કે તાજમહેલ ની અંદર તો. કેટલી મજા આવે તને ખબર હ ને અહં એન્ટર થતા પેલા હે ને આપડે. ઓનલાઈન ટિકિટ કરાવવાની હોય અને ત્યાંથી એના તાજમહેલ ની અંદર. આપણને ખાવા પીવાની કોઈ વસ્તુ નથી લઈ જવા દેતા. બધું બહાર જ રાખવા દે હ અને આપડે અંદર જવા. ત્યા એનો મેઈન ગેટ હ ત્યાંથી અંદર જાય ને તો તો બઉ મજા આવે ને ત્યાં આપડું બધું વેરી શન થઈને પછી જ આપણને અંદર જવા દે ફૂલ ચેક ઈન કર્યા બાદ જ એ તો તાને ખબર જ હશે ને
ના મને ખબર નથી કેમ કે હું ત્યાં ગઈ નથી એટલે મને એવું કઈ આઈડિયા નથી પણ મને છે ને હિસ્ટ્રીમાં એઈ મેં બધું વાંચેલું હોય એટલે એટલી મને ખબર હોય કે તાજમહેલ ઈ તાજમહેલ છે ને ઈ આપડા દુનિયાની આઠમ જુબઈમાં આવે પછી તાજમહેલ ઈ છે ને વર્લ્ડ હેરટે એ વિશ્વ વિરાસત સ્થળ હોય ને એમાં એને જાહેર કરવામાં પણ આવ્યો હતો પછી ઈ છે ને બે હજાર સાત માં જે વૈશ્વિક મતદાન દ્વારા તાજમહેલને દુનિયાની નવ નવી સાત અજયબીો એને સામેલ કર્યો હતો વર્ડ માં એટ એવી રીતે હે ને પાછો ઈ તો તને ખબર જ છે કે મુઘલ બાદશા એ બંધાવેલો હૈ સ્થાપત્ય કલા હમતાજ મહલ સા બેગમે ના હતા મુમતાજ મહોલ એની યાદમાં એને મકબરો બંધાવ્યો હતો એટલે
હા એ તો ત્યાં સાચું છે કીધું કે એ મમતાજ ની યાદમાં જ અ તાજમહેલ બનાવ્યો હતો પરંતુ તને ખબર છે કે એ તાજમહેલની સુંદરતા કેટલી મસ્ત કે તાજમહેલ હે ને વિશ્વનું સૌ ત્યાં સુંદર સમાર કામ કરેલું છે અને આખું સફેદ રંગમાં રંગ થી બનેલું આ મસ્ત તાજમહેલ છે અને ત્યાં તો સૂર્યાસ્ત અને સૂર્યાસ્ત ના ટમે એટલુ મસ્ત જોરદાર નજારો જોવા મળે હ ને કે તું વાત જ ના પૂછ અને ત્યાં પાછળથી નદી પણ વહે છે જે યમુના નદી ના કિનારે આવેલું છે એટલે આપડે તાજમહેલ ની ઉપર ઉપરના જે મુમતાજ ની કબર વાળો મકબરો છે ને ત્યાં આપડે ઉભા રહી ને ત્યાંથી ને બહાર નીકળતા છે જેઠે ને પાછળ યમુના નદી છે એ તો એટલું મસ્ત લાગે હે ને કે યાર વાત જ ના પૂછીશ ત્યાંનો નજારો તો
હા એ વાત તો તે સાચી કીધી કે તેના આરસ સફેદ આરસ, પહાડિયા ને એ તો તે ઈ છે ને તાજમહેલ ના એ રાજસ્થાન ના મકરાણી, થી લાવવામાં આવ્યા હતા ઈ હેને ઉચ્ચ ગુણવત્તા વાળા છે સફેદ કલર ના સફેદ કલર નો છે તે આખો અને એમાં એક એની બે બીજું એવું છે કે એમાં ચાર હે ને મિનારા આવેલા હૈ અને ઈ લોકો હે ને એટલું ઈમારત થી ચારે ખૂણા પર ચાર મોટા મિનારા છે કે આમીનારાઓને સહેજ પણ બહારની તરફ નમેલા રાખવામાં આવ્યા છે કારણ શું કામ કે ભૂકંપ આવેને તો પણ તે મુખ્ય ગુમજ ઉપ ન પડે એમ એટલે એને એવી રીતે હેને થોડાક નમેલા રાખવામાં આવ્યા તો એની આ પણ કઈક એની ભવ્યતા જોવા મળે છે
હા એ તો તે જેમ કીધું એ રીતના છે ખાસ કરીને આને તો પ્રેમ નું પ્રતિક માનવામાં આવે હે અને ત્યાં તો કેટલા પર્યટન દેશ આ વિદેશ ના ઘણા બધા કે આપડા ગુજરાત ન પબ્લિક તો ત્યાં હો, ચતું હશે પરંતુ વિદેશથી પણ એટલા પબ્લિક ત્યાં આવે છે વધારે તો વિદેશી, જોવા મળે છે ત્યાં.
હા એ તો મને ખબર છે કે ઈ વિદેશી, લોકો પણ ત્યાં જોવા મળે છે ને, અને ઈતન ખબર છે કે ત્યાંનો મકબરો આપડે જે જોઈ છેી ને મુમતાજ મહલ ન, ઈ મગબરો છે ને એ ખાલી એ કઈ તે અસલી નથી. તે ને ખાલી પ્રકૃતિ, માટે જ છે, અસની અસની ખબર છે ને ભોયરામાં સુરક્ષા રાખવામાં આવી છે. ત્યાં હે ને સામાન્ય લોકોને જવાની ત્યાં મંજૂરી જ નથી બોલ. આવી તને ખબર?
હા એ તો મને ખબર છે. પણ તને ખબર છે કે ત્યાં હ ને બગીચો પણ અંદર આવેલો હો ઈ બગીચો તો એટલો મસ્ત, તોહેને, કે તું વાત જ ના પૂછ આખો બગીચો ફૂલો થથીનેને નકશી કામ, અને એટલું સુંદર, અયાં હ ને કુરાન ની સુંદર લખાવટ પણ જોવા મળે છે. એ એટલું મસ્ત હોય છે ને કે તું વાત જ ના સૂર્યોદય થાય ત્યારે, તાજમહેલ હડ, અને ગુલાબી રંગ નો દેખાયને બપોરે ત્યાં છે ને તેજસ્વી, સફેદ દેખાય અને સૂર્ય સમયે તો આખો તાજમહેલ હ ને, સોનેરી આભા ધારણ કર્યું હોય ને એવું લાગે. અને ચાંદ ની રાતમાં તો સુંદરતા તેની એટલી વધી જાય ને કે, તું વાત જ ના પૂછીશ.
હા એ તો છે જ. અને એક બીજું છે કે આપડે જયારે આપડે વિશ્વયુદ્ધ ચાલતું હતું ને એમ, બીજું વિશ્વ યુદ્ધ ત્યારે છે ને ભારત પાકિસ્તાન ન યુદ્ધ દરમિયાન છે ને, તાજમહેલને દુશ્મનની વિમાનો થી નજરથીસે ને બચાવવા માટેત, ના મોટા માંચડા બનાવ્યાતા પછી એના ઉપર લીલું કપડું ઢાકું તું. અને એવી રીતે હને આપણે તાજમહેલ ને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. અ એટલે એની પણ આ માન્યતા હૈ અને બીજું એક ઈ, પણ છે કે તાજમહેલ છે ને એ માત્ર એક ઇમારત, નથી પણ તે ભારતની ભવ્ય કલા છે ઇતિહાસ અને પ્રેમનું અજોડ, પ્રતિક છે તાજમહેલ છે ને તે.
હા એ વાત તો તારી એકદમ સાચી છે સારું હાલ તો, તું મારા ઘરે આવ પછી આપડે નિરાતે વાત કરી બરાબર અત્યારે મારું થોડું કામ, છે તો હું રાખું પછી તને કોલ કરું ફ્રી થઈ.
હા આવજો.
આવજો.